હલો
કેમ
બસ એકદમ મજામાં, તમે કેમ છો?
બસ જો અમારે તો અહીયાં ભાવનગરમાં બઉ જાજો વરસાદ આવ્યો. એટલે આજે મેં ભજીયા અલગ-અલગ ટાઈપની વેરાયટી ના બનાવ્યા, એટલે મને એમ થયું કે કેવી મજા આવે છે નઈ આજે વરસાદ આવ્યો થોડી આટલા બધા ગરમીમાં ઠંડક થઈ અને ગરમ-ગરમ ભજીયાની તો મેં નવા નવા ટ્રાય કરી આજ મે બીટરૂટ મા થી ભજીયા બનાવ્યા, પછી એક પાલક પત્તા ના ભજીયા બનાયવા એવા અલગ-અલગ ભજીયા બનાયવા તો મને થયું કે લાવો ને હું તમને પન ફોન કરું અને તમારી પાસે પણ કોઈ આઈડિયા હોય આપણી ઈન્ડિયન વાનગીઓની તો હું જાણી અને એમાં કઈ કરી શકું તમે શું કહો છો એ? હલો હલો
હલો
હા બેન તમારો અવાજ વયો ગ્યતો.
હા હા હા બોલો બોલો હા તમારી વાત બઉ સાચી છે હ અલગ-અલગ ભજીયા બઉ ફાઈન બને છે જેમ કે, ડુંગળીના ભજીયા, ટમેટા ના ભજીયા, પછી આપડે સુરત પાસે જઈએ ને તો ત્યાં તો પેલા બીચ પાસે પેલા ધ રતાળુ ના ભજીયા એવા બધા અલગ-અલગ, અલગ પ્રકારના એટલા સરસ-સરસ ભજીયા બને છે ને એટલે આપડે જોઈએ ને તો આપણને અ ખુબ એવું થાય કે, અ કેવા સરસ ફાઈન ફાઈન ભજીયા બને છે અને એનો અત્યારે આ વરસાદમાં કેવો મજા મજા આવે એની એની આમ મજા કેવી અલગ જ છે. હલો.
હા બેન બહુ સાચી વાત છે તમારી ખુબ જ મજા અલગ અલગ છે પણ આવી રીતે ભજયા જોઈએ એમ આપણા દેશમાં અલગ અલગ વાનગીઓ પણ કેટલી સરસ છે નવી નવી વાનગીઓ છે તમે જોઓ તો આપણેે પેલા ભાત કરતા અને ભાત અને દાળ ખાતા તો હવે એજ વસ્તુને આ લોકોએ સુશી નું રૂપ દઈ દીધું છે બીજા દેશભાઈને સુશી કે છે એમાં વચ્ચે અ તમે કોઈ પણ સલાડ મૂકી અને ભાત પેલા ભત કરે અને પછી બાફે છે અને એમાં એ લોકો રોલ વાળીને સુસીી કરે એટલે તમે એમ જુવ તો આવ કેટલી નવી નવી વાનગીઓ નીકળી છે નવા નવા વ્યંજનો નીકળ્યા છે તો આપને એમ થાય કે આ બધું કઈ રીતે થ. હ મને તો આવા નવા નવા વ્યંજનો જાણવાના બહુ જ શોખ છે હું તો કુકિંગ શો પણ જોતી હોય છે પણ મને એમ થય તમારી પાસે કોઈ સારી ડિશ હોય તો હું આ જે જાણી જાઉ જાણીને કરું મારા ઘરે તમારી પાસે છે કોઈ ડિશ.
સાચી વાત છે તમારી બહુ સાચી વાત છે ભજીયાની તો મજા જ અલગ છે એમાં અત્યારે તો પેલા પકોડા ખાવાની ચા ને પકોડા ખબર છે આમ ચણા લોટના અને અલગ અલગ ભજીયા તમે અમે તો છે ને આપણેે આ કેરી તો હવે જ ર પણ હાફુસ કેરી આવે ને તો અમે તો હાફુસ કેરી ના ભજીયા બનાવીએ બોલો. તમે તમે એકવાર ટ્રાય કરી જોજો કે આપડે સાદા જે ભજીયા બનાવીયએ ને આપડણે ટમેટાના કે મરચાંના એવીજ રીતે અમે હાફુસ કેરી ના ભજીયા. તો એવી રીતે એમાં કઈક હોય ને ખાલી થોડા મોટા મોટા પીસ કરવાના હો હાફુસ ના અને એને આવી રીતે ચણા લોટના ગોળમાં મિક્સ કરી અને પછી તેને તેલમાં તળી નાખવાના હોય એટલે એટલી મજા આવે ને હાસ કેરી એક કેરી હાફુસ કેરી મીઠી હોય અને ભજીયાનું ગોળ ઉપરનું હોય એ એ પેલું ચટપટું હોય એટલે એટલી મજા આવે ને એ ખાવાની એ જે બે સ્વાદ મિક્સ થાય ને એટલે એ ખાવાની મજા જ અલગ આવે તમે એકવાર પ્રયત્ન કરી જજો શું કેવું તમારું.
સાચી વાત છે આ તો ભજીયા ની વાત થઈ બીજ મારા મમ્મી તો થેપલા પણ કેટલા અલગ અલગ જાતના દૂધી ના છે અમે કોઈ દૂધી ના શાક ના જમતા મને તો દૂધી ન શાક જોઈને જરાય ન ગમતું તો મારા મમ્મી શું કરતા દૂધી ખમણી ને દૂધી ના ભજીયા મૂળીના મૂળીના થેપલા કરતી મૂળાના ભજીયા પણ બનાવીને દેતી મૂળાના પાંદડા હોય ને એના મને ભજીયા કરીને ખવડાવતી અમને એ ત્યારે બહ સરસ લાગતું અને એવી જ રીતે થેપલા પણ અલગ અલગ કરતા અરે શાક માં પણ કેટલી વેરાયટીઓ અલગ અલગ કરી ના આપતા હવે અમારે તો શું છે કે પેલા તો એવું હતું કે અમે બહુ જાદા જણાતા તો કોઈ વાર ભાત વધી જાય તો મારા મમ્મી એ ભાત માંથી ડબકા બનાવીને રસા વાળા ડબકા એટલે ભાત હોય ને એમાં થોડો લોટ નાખી અને છાસ માં એને વગારી અને ઉકાળે અને એમાં બધું મસાલો કરે અમે એને ડબકા કેતા પછી રસિયા મુઠિયા કરીને દેતા કેટલી નવી નવી વાનગીઓ આપડી ગુજરાતીઓની છે ને બેન કે આપને એમ થાય કે આપડી પા એટલી વાનગીઓ છે ને કે આપડણે બીજી વસ્તુ કઈક બહાર ન ખાવા જવાની જરૂર જ નથી આપડા રસોડા માંથી જે વસ્તુ મળી જાય એમ છે મારા મમ્મી અમને ઢોકળી નું શાક બહુ સરસ બનાવીને દેતા પછી અલગ અલગ પરાઠાઓ બનાવી દેતા. અને તમે માનશો મારા મમ્મી તો બટેટા વાળા બહુ સરસ બનાવતા અને પેલા છે મને ઈડલી બહુ ના ભાવતી તો મારા મમ્મી શું કરે એને મસાલા વાળી વઘારી ના દેતી એટલે એક એ જે ઈડલી પણ એ વઘારેલી ય આપને એમથી ઓ કેટલી સરસ ત્યાં હતો એટલે આપણેે કેટલું ઇનોવેશન કરી અને નવી નવી વાનગીઓ બનાવી શકીએ છીએ અને એ છે ને બે આપણા દેશમાં થઈ શકે હો કારણ કે આપણા દેશમાં એટલા બધા અલગ અલગ વાનગીઓ છે દરેક આપણા દેશમાં દરેક દરેક સ્ટેટ છે એની અલગ અલગ વાનગી જેમ કે સાઉથ છે તો તમે જોવઓ કે તે સાઉથમાં ઈદડી ઢોસા એનું મળે છે પંજાબી જોવો તો એ લોકો આલુ પરોઠા ને એ મળે છે આપણા ગુજરાતીઓનું તો સેવ ટમેટા નું શાક ભરેલા રીંગણા નું શાક કેટલી વાનગીઓ છે તમે કોઈ દિવસે વિચાર્યું કે આટલી બધી વાનગીઓ ક્યાંય જ જોવા ન મળે આપણને કોઈ દિવસ એવું ના થાય કે આજ આપ શું બનાવશું રોજ આપને એમ થાય કે આ એક નવી વાનગી બનાવશું છોકરાઓ ખુશ થઈ જશે અત્યારના જે બધા મેગીને એના ઉપર ચડ્યા છે ને એના કરતા આપડા જે ઈન્ડિયન બધી ફૂડ છે ને એનું બધું આપણે જોઈએ ને તો એમ થાય કે આપણે જમીન તો એ સંતોષ એ એટલો જ થાય શું કેવું તો બરું
સાચી વાત છે હ સાવ સાચી વાત છે તમે જુઓ ને તો હવે તો લોકો મેગી ના એ ભજીયા બનાવવા માંડ્યા છે. અને આપડણે છે ને એટલું બધું ક્રિએટિવ લેતા આવીઈએ છે ને કે જેની કોઈ લિમિટ જ નહી કે આજે તમે દૂધી ના આની વાત કરીએ દૂધીના ભજયાની પછી દૂધી ના થેપલા થાય દૂધીનો હલવો થાય પછી આપડે તમે જોઈએ ને તો ઘણા કોબી ના પરાઠા બનાવે કુભી ના ભજીયા બનાવે પછી એવી રીતે આપણે ફુલાવર ના ભજીયા બને એટલે તમે જોવા જાવ ને તો તમે કેટલી બધી પ્રકારની આપણે ક્રિએટિવ ક્રિએટિવ વાનગીઓ બનાવી શકીએ છે અલગ અલગ અલગ રીતે ઘણા એ તો વિચાર્યું બી ના હોય. હવે મારા ઘરે એવું છે કે કોઈ ખીચડી ભાત એક વખત એવું થયું કે અમે બધા રસોડામાં લેડીઝ હતી અને બાર ભાત ના ભજીયા બનાવીને મૂકી ને તો ભાત ના ભજીયા પતી ગયા અને હજી કે બીજા ભજીયા લાવો સોખ એટલે પછી અમારે ખીચડી વધી ત તો અમે ખીડીના ભજયા ખવડી દીધા કોઈને ખબરે ના પડી લો કે આ ખીચડીને ભજયા અમને ખવડાવી દીધા એટલે આપણી જે ગૃહિણી છે ને આજ ગુજરાતી ગૃહિણીઓ એ બધે પહોંચી વળે એવી છે એને ક્યાંય કોઈ જગ્યાએ કોઈ એને એવું ના કહી શકે કે ભાઈ આ આ વસ્તુ એ ના કરી શકે એ છે ને રસોડામાં એટલી બધી નવી નવી નવી પ્ર પ્રકારની વાનગીઓ બનાવી દે. અને મેક્સિકન રાઈસ બનાવે છે હવે તો મેક્સિકન રાઈસ ના ભજીયા બને છે એટલે એટલું કેટલું કેટલું તમે જોવા જાવ ને તો દરેક ગૃહિણીના હાથમાં દરેક અલગ અલગ અલગ જાતનો ટેસ્ટ હોય છે અને એની પાસે અલગ અલગ જાતની વાનગીઓ પણ હોય છે તમે જે રીતે વાનગી બનાવતા એનાથી હું અલગ રીતે વાનગી બનાવું એટલે એનો જે ટેસ્ટ નીકળીને બહાર આવે છે ને એ આખી વાત જ અલગ છે શું કેવું તમારું.
બહુ સાચી વાત છે બેન તમારી એવી જ રીતે મારી નાની બેબી છે ને એને સલાડ ના ભાવે તો હું શું કરું ખબર છે એને ટમેટા હોય ને તો ટમેટાનું ફૂલ કરી દઉં પછી ડુંગળી હોય તો ડુંગળીના ઝીણા ઝીણા કાપા કરી અને આખું પાણી માટે ડુબડીને મોટું ફૂલ કરી દઉં એવી જ રીતે કાકડી દૂધી હોય ને તેમાંથી એને હોળી બનાવી દઉં ગાજર નું એને છે ને હું એક પેલો માણસ બનાવી દઉં એમાં હું પછી રાય ના હોય ને રાય હોય ને એ રાય રાયની આંખો એ બધું કરી દઉ હું એને બોલો એટલે આપડે એમ કહીએ ને કે એટલું ભજ્યા કે એ નહી પણ અલગ અલગ આપણે બધા હોય શું કેહેવાય સલાડ એની પણ વેરાયટીઓ બનાવી બાળકોને ખવડાવી શકીએ છએ બાકી તમે ઈનોવેશનમાં અલગ અલગ અલગ અલગ શેપ આપીને થેપલા છે કે એ છે તો એને અલગ અલગ શેપ કરી પોકેટ થેપલા કરીને આપી શકીએ છી ચીજ થપલા કરી ના આપી શકીી પનીર ના ખેપલા કરી ના પી શકીએ છે અત્યના નાસ્તામાં આપને એમ થાય કે આપડું બાળક હેલ્ધી જમે તો અલગ અલગ અલગ ખેપલા કે પરોઠા એવી રીતે અલગ અલગ શેપલા કરી ના આપી શકીએ છી જેનાથી આપડું બાળક હેલ્ધી પણ રહે છે હેલ્ધી જમવાનું કરે છે અને પછી એમ ના થાય કે આ તો રોજ એક દ એક વસ્તુ આપી અલગ અલગ આઈટ ઉમેરી અને અલગ અલગ કરી આ બધી વસ્તુ આપણે ગુજરાતીઓ બહેનોને સૌથી વધારે આવે છે શું કેવું તમારું. બરાબર છે બેન.